હલો મજામાં?
હલો.
હ બોલો મસ બસ બહુ મજા. હોવ મજામાં મજામાં. બોલો તમે બોલો? જય શ્રી કૃષ્ણ, બીજું? સારી સારી હા સરસ. તમારી તબિયત કેવી છે?
હા બસ હવે થોડું સારું લાગે છે. બેબી શું કરે મોટી?
બેબી મજામાં મોટી બેબી હવે તો એનું ચાલુ થઈ ગયું બધું શેડ્યુલ. એટલે બિલકુલ સીરયલ ટાઈટ છે એનું. તમારો બાબુ મજામાં?
હા બાબુ બાર અમે સરેતી ના ઢગલા પર.
હ હા એ તો છોકરાઓનું તો એવું જ ને.
અ પહેલાના આપણે થોડું રેતી માં બી નબાડવું જરૂરી છે, બાળકોને.
હા રમાડું તો પડે જ ને.
શું કંટાળી જાય એ લોકો. થોડું બહારનું કુદરતી જોઈએ. કુદરતી વાતાવરણ, રેતી.
આવ આવતીકાલે સ્કૂલમાં રેન ડે છ
હા વરસાદ નો દિવસ ઉજવવાના છે, તમને કઈથી ખબર પડી?
હા અમારે ભી આજુબાજુમાં છે ને છોકરાઓ સ્કૂલોમાં એટલે ખબર પડે ને વરસાદી માહોલ ઉજવવાના છે.
હા તમને ખબર છે ન એ બધું.
હમ સ્કૂલ માં તો છોકરા હોય એટલે ખબર તો પડે જ ને. આજુબાજુ ના છોકરાઓ સ્કૂલમાં હોય તો આપણને ખ્યાલ તો આવે ને.
જમવાનું બની ગયું?
હો બની ગયું જમવાનું બનાવી દીધું. હા બીજું, તમે બોલો?
બસ અમે તો હવે હજુ બનાવીશું હવે.
હમ ના ના અમે તો બનાવી લીધું હ. હમ હા.
તબિયત ખરાબ હતી તો કાલેનો આખો દિવસ એક બી કોલ ના એક બી ફોન નથી કર્યો.
કેમ શું થયું?
તાવ, શરદી નેવું બધું.
એવું ધ્યાન રાખો ધ્યાન રાખો ભાઈ આ વાતાવરણ બહુ જ ખરાબ છે અત્યારે તો. હમ એવું હોય તો બોટલ ચડાવી આવાનો એક.
એક બોટલ તો ચડવી દીધો.
એવું?
હા. જમવાનું બની ગયું તમારું?
હોઉ બની ગયું બની ગયું જમી કઢી ને ભાત બનાયા.
હા હા હા બરાબર.
હા હા બીજું તમે બોલો તમે શું બનાવશો અત્યારે?
અમારે તો પુલાવ બનાવવાનો છે.
અચ્છા એ ચુલાવ બનાવાનો છે એમ ને?
હમ.
હા હા, કેમ બનાવો તમે?
એમાં હ શાકભાજી તો રાખવાની રાખી ડુંગી ને એ કથઈ કર દઈ એ મે
હા હા
હમ
હ પછી
પછી મીઠું નાખાવાનું અને મરચું નાખવાનું ભાત નાખવાનું પાણી નાખવાનું બસ આવી રીતે કરી અને બે ત્રણ સીટી વધારી દેવાની
હા હા
બની જાય પાછળ વાળા સુસા ડાયાબી ટીસ તો એ તો ભાત ના ખાય તો એમની માટે તો રીંગણાનું સાકને રોટલી બનાવાની
એ સારું સારું હવે ઘરમાં વડીલો હોય તો ધ્યાન તો રાખવું જ પડે ને.
હા ધ્યાન તો રાખવું જ પડે અને પછી પાણીપુરી બી બનાવી અચછાજ થોડી
ઓહ આજે તો બહુ વેરાયટીઓ થઈ ગઈ તમારા ઘરે તો. મિજબાની થઈ ગઈ નાની. નાની મિજબાની થઈ ગઈ.
હા પાળી નથી બનાવી ખાલી પાળી પી
હા હા હા બટાકા ની ચાણા બાફીને એવું?
હમ
કોરી પાણીપુરી
હા
હમ સારું સરસ.
હ કપડા લઈ આવ્યા આવ્યા સાવન માટે?
હ લેવા જાવન છે બધે સેલ લાગેલો છે હવે જઈએ જોઈ તમારે ભાઈ મોટ નવરા પડે તો જઈએ હવે એક વખત બધે જોઈ આવીએ. પેલા તો શું મારી બેબી નવરી હતી ને તો વાંધો નહોતો પણ ત્યારે સેલ નતો અત્યારે તો ટાઈમ જ નથી એને બી ટાઈમ નથી હવે અમને બી ટાઈમ નથી સમયનો બહુ અભાવ છે.
એટલે હવે નથી જવાતું નીકળાતું.
બરાબર
હમ
તો આજે બજારમાં ગયા તા છત્રીને લેવા. પેલો ચોમાસામાં પહેરવાનો જે હોય ને પ્લાસ્ટિક નો ડ્રેસ.
હા હા
એ છત્રી લઇ આવ્યા છે સવારે બજારમાંથી
હા હા હા
તો બજારમાં ગયા તો ઘરકામમાં પાછું મોડું થઈ ગયું.
હમ
થોડું એવું થઈ ગયું એમ કઈ બીજ જઈએ એટલે પછી પાછળનું આમ રહી જાય.
હા એ તો એવું જ.
હા અને આજે તો અમાવસ હતી.
હા
તો પછી જ અમારી છોકરીને મતલબ ઘરે એને મતલબ આપી આએ એવુ
હા હા
બઘુ દાર, ભાત, સાક, પૂરી, શીરો
હમ્મ, બટાકાનું શાક બનાયું હશે ને?
હા બટાકાનું શાક બનાયું.
હમ્મ.
અને પાશા આજે કપડાં નથી ધોયા અમાવસ છે ને તો.
હા હા.
તમે ધોયાં કપડાં?
હા, અમારે તો અવે કામવાળી ધોવે એટલે શું?
કાલે અમે તો દિવસના ધોઈશ હવે ભેગાં
ઓહ બાપા! હમ્મ તો ગઈકાલે ધોઈ ના નખાય?
હા પણ મારા સાસુએ કીધું ત ત્રણ દિવસના ભેગાં જ ધોઈ દઈશ.
હમ્મ, તો તો કાલ આખો દિવસ પછી કપડાંમાં જ જતો રહેશે.
હ
હમ્મ, કપડામાં કેટલો કંટાળો આવે વેરવાના મૂક વાના, પ્રેસ કરવાનાં. મને તો કપડાંમાં જ કંટાળો આવે વધારે પડતો ધોય કાઢું. પણ આપણેે આમ તો નય જ ગોઠવવાનું, અવેરવાનું તો નય જ બિલ કુલ બી.
હા કાલે સાસુને પગમાં દુઃખતું તું.
હમ્મ.
તે તો નસ
હ હ શું કીધું?
પછી સારું ન થયું. પછી પાછું બીજી સોય મરાઈ.
એવું!
પછી પાછી બીજી સોય મરાઈ ત્યારે થોડુંક સારું થયું.
શું થયું તું?
એમાં શું મારા જીજાજીના દુકાનનો માણસ હતો. એ ત્રીજા માળ પરથી પડી ગયો.
ઓહોહો! પછી?
પછી તો એને ઈમરજન્સીમાં અહીંયા લઈ આવ્યા ગોધરા તાત્કાલિકમાં.
અ હ હ.
તાત્કાલિકમાં ગોધરા લઈ આવ્યાં. તો પછી મારો ભય બી છે ને ડોક્ટર તો એને કીધું કે બરોડા લઈ જાવ. પછી પાછાં બરોડા લઈ ગયાં હમ્મ. પસી પાછું બે દિવસ દાખલ કર્યો. પછી આજે એટલે કાલે કાલે રાત્રે કર્યુ ઓપરેશન.
શેનું ઓપરેશન થયું?
એને પડી ગયોને તો અહિયાં કીધું કે પગથી ચાલે તો ચાલે નહિં તો ના બી ચાલે. એમ માટે એવું કશું નક્કી ના કહેવાય. તો પસી એમનું પેલું કાર્ડ આવે શ એ કેય પેલું કાર્ડ આવે છ. છે આયુષ્યમાન કાર્ડ.
અ હ અચ્છા.
હમ્મ અને પસી કાર્ડ કઢાયું ને પછી પાછું ઓપરેશન કરાયું. એ પાસ કઢાવી તો શું આપણને રાહત મળી જાય ને
બહુ ખાાસી રાહત મળે
હમ, તમારે નીકળેલા છે બધા ને એ કાડૅ
હો, નીકળેલા જ છે બધા ના અમારે તો
આયુષ્યમાન કાડૅ નિકળેલા સે તમારે
હા, નીકળેલા છે ને
હ, અમે બી બધા એ કઢાવી દીધા
ઘરના બધા જ વ્યક્તિના કઢાઈ દીધા એ
અચ્છા
હમ
એવું છે
બીજું બધું શાંતિ સે
શાંતિ છે હો ને
કેવી સે કાકાની તબિયત
સરસ, કાકાની તબિયત બી સારી છે હા એ શું કરે, તમારું બાબુ શું કરે છે તોફાની ઘોડો બહુ તોફાની છે હો કાલે અમાર ઘરે આયો તો એક મિનિટ જપ્પીને નહી બેઠો બસ જઉં છું, જઉં છું, જવં સે
હહા
હ
એ તો કેતો તો કાલે તો નાલીર એટલું મસ્ત જમવાનું બનાયું, તુ તો બે ડીસ ખઈ જાય કેતો તો, કાલેહ નાની એ એટલું મસ્ત જમવાનું બનાયું તું, નાની એટલું મસ્ત મસ્ત જમવાનું બનાયુ તું કે હું તો બે દિસ ખાઈ ગયો એવું કેતો તો
એવું કીધું, હ, હ, હ કાર હઅ, ઠીક છે બીજું
બીજું દાદી કઈ ગયા
દાદી વોક પર ગયા અત્યારે
હ ચાલવા ગયા એમ ને
હા, ચાલવા, ગયા ચાલવા
હ, હ, એકલા જ
ના, ના બાજુમાં એમના જેવડા જ છે ને એમની બેહેનપણી એમની જોડે જોડે ગયા
બરાબર
હા, હા, બીજું
પણ ચાલવું તો ખુબ જરૂરી છે આપણા જીવનમાં
હમ, ચાલવું તો પડે જ ને બહુ જરૂરી ચાલવું એટલે
હમ
હું બીજું બધુ
આપણા જીવનમાં રોજ થોડું તો ચાલવું જ જોઈએ
હા એ તો છે જ ને ચાલવું તો પડે જ ને ચાલવું તો શરીર માટે બહુ સારું
આ અમારાથી તો થતું જ નથી કાઈ, એટલે હમ
યોગા કરવાનું જ આપડા જીવનમાં ખુબ જ જરૂરી
શરીર માટે બોવ સરસ
હા હા
હા હા હા બીજું તમે બોલો આ હો ભલે ભલે જય શ્રી કૃષ્ના ઓ ઠીક છે.